હાલો.
હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો?
જય શ્રી કૃષ્ણ હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું. આજે શાળામાં શિક્ષકે શિક્ષણના મહત્વ વિશે ખુબ સરસ વાત કરી.
અરે વાહ મને પણ એ વિષ ખુબ રસપદ્ર લાગ્યું.
હા તારા મતે શિક્ષણનું સૌથી મોટું મહત્વ શું છે?
મારા મતે શિક્ષણ માણસને જ્ઞાન, સમજ અને સારા સંસ્કાર આપે છે.
સાચી વાત શિક્ષણ વગર જીવન અધરું લાગે છે.
હા એ તો છે શિક્ષણ થી વ્યક્તિ સાચા અને ખોટા વચ્ચેનો ભેદ સમજી શકે છે.
હ માત્ર વાંચવું લખવું જ શિક્ષણ નથી શિક્ષણ આપણને શિસ્ત જવાબદારી અને માનવતા પણ શીખવે છે.
હા શિક્ષિત વ્યક્તિ સમાજમાં સન્માન મેળવે છે. અને તે પોતાના પરિવારનું પણ સારું માર્ગદર્શન આપી શકે છે.
હા તમારી વાત એકદમ સાચી છે. આજના સમયમાં સારી નોકરી માટે પણ શિક્ષણ ખૂબ જ જરૂરી છે. અને દરેક ક્ષેત્રમાં લાયકાત અને કુશળતાનુ મહત્વ વધી રહ્યું છે.
હા ડોક્ટર કે એન્જિનિયર, શિક્ષક, વકીલ કે વૈજ્ઞાનિક બનવા માટે પણ શિક્ષણ જરૂરી છે.
હ અને એટલું જ નહીં સારાં ખેડૂ અને સફળ વેપારી બનવા માટે પણ શિક્ષક મ શિક્ષણ મદુદરૂપ થાય છે.
હા શિક્ષણથી નવી ટેકનોલોજી સમજવામાં પણ અ સરળતા આપે છે.
હ અને બદલતાં સમય સાથે આગળ વધવાની શક્તિ પણ આપે છે. શિક્ષળથી આત્મવિશ્વાસ પણ વધે છે.
હા શિક્ષિત વ્યક્તિ પોતાનાં વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકે છે. ઘણાં લોકો ગરીબ હોવા છતાં મહેનત કરીને ભણીને સફળ બન્યાં છે. તે આપણને પ્રેરણા આપે છે, શિક્ષણ જીવન બદલી શકે છે.
હા આ વાતથી હું એકદમ સહેમત છું. શિક્ષણ માત્ર પોતાનાં માટે જ નહીં સમગ્ર સમાજ માટે મહત્વનું છે. કારણ કે શિક્ષિત સમાજે વિકાસશીલ સમાજ બની શકે
હા એ તો સાચી વાત કઈ તમને શિક્ષણથી અંધશ્રદ્ધા અને અજ્ઞાન પણ દૂર થઈ જાય છે, અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ અ વિકસે છે.
હ આ તો છે. શિક્ષિત લોકો દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. તેઓ નવી શોધો કરે છે. અને રોજગારની તકો પણ ઊભી કરી છે.
હા દરેક બાક બાળકને શિક્ષણનો અધિકાર મળવો જોઈએ.
હા અને શિક્ષણ દરેકનો મૂળભૂત અધિકાર છે. માતા પિતાની પણ જવાબદારી છે, કે તેઓ બાળકોને સારું શિક્ષણ આપે
હા અને વિદ્યાર્થીઓએ પણ મહેનત અને શિસ્તથી અભ્યાસ કરવો જોઈએ.
હા આજથી વાતચીત મને લાગે છે, કે શિક્ષણનું મહત્વ વધી સારી છે.
હા. અ શિક્ષણ વ્યક્તિના સ્વભાવ પર કેવી રીતે અસર કરે છે.
હ. અ શિક્ષણ વ્યક્તિને નમ્ર, જવાબદાર અને સંસ્કારી બનાવે છે. એટલે શિક્ષિત વ્યક્તિ બીજાને આદર કરવાનું પણ શીખે છે.
હા શી અ શિક્ષણ વ્યક્તિને નમ્ર, જવાબદાર અને સંસ્કારી બનાવે છે, એટલે શિક્ષિત વ્યક્તિ બીજાનો આદર કરવાનું પણ શીખે છે.
હા હું એજ કીધો શિક્ષણ આપણને સહનશીલતા અને સહકારની ભાવના શીખવે છે.
હા શિક્ષણથી આત્મવિશ્વાસ કેવી રીતે વધે છે?
હા જો જયારે આપણે જ્ઞાન મેળવી છીએ ત્યારે કોઈ પણ વિષય પર નિર્ભયતાથી વાત કરી શકીએ છીએ. એટલે શિક્ષકની વ્યક્તિઓનો વિકાસ પણ થાય છે.
હા બિલકુલ સ સારી ભાષા સારો વ્યવહાર અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ પણ શિક્ષણથી મળે છે આજના ડિજિટલ યુગમાં શિક્ષણનું મહત્વ વધુ અ વધી ગયું છે, હવે લ ભગ દરેક કામમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી બની ગયું છે.
હા અને ઓનલાઈન શિક્ષણ પણ હવે ખુબ લોકપ્રિય બની ગયો છે. પરંતુ વર્ગખંડમાં શિક્ષક પાસેથી મળતું માર્ગદર્શન પણ એ એટલું જ મહત્વનું છે.
હા એ આ તમને સાચું કહ્યું શિક્ષક આપણા જીવનના માર્ગદર્શક હોય છે. માતા પિતા પછી શિક્ષક નું સ્થાન ખુબ જ ઊંચું છે અ માનવા આવે છે. સારો શિક્ષક વિદ્યાર્થી ના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે.
આ તમે એકદમ સાચી વાત કીધી કે જો સારા શિક્ષક હોય તો માણસના જીવનમાં ઘણા ફેરફાર આવી શકે છે. અને તેઓ માત્ર પુસ્તક નું જ્ઞાન જ નથી આપતા પરંતુ જીવન જીવવાની કળા પણ શીખવે છે.
હા આ તો સાચું કહ્યું તમને શું માત્ર ડિગ્રી મેળવવી જ શિક્ષણ કેવાય
ના સાચું શિક્ષણ એ છે જે સારા વિચારો અને સારા સંસ્કારો આપે એટલે ચરિત્ર નું નિર્માણ પણ શિક્ષણનો મહત્વનો ભાગ છે.
હા ચરિત્ર વગરનું જ્ઞાન અધૂરું છે.
હા અને શિક્ષણ થી દેશનો શું લાભ થાય છે.
શિક્ષિત નાગરિકો દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. તેઓ નવા ઉદ્યોગો શરૂ કરે છે અને રોજગારી પણ ઊભી કરે છે. તેમજ વિજ્ઞાન ટેકનોલોજી કૃષિ અને આરોગ્ય ક્ષેત્રમાં પણ નવી શોધો કરે છે. એટલેથી અ દેશની પ્રગતિ માટે પણ શિક્ષણ બહુ ખુબ જરૂરી છે.
હા હું તમારી વાતથી સહમત છું. જે દેશનું શિક્ષણ મજબૂત હોય છે તે દેશ વધુ વિકાસ કરે છે. હ તમારું શું માનવું છે છોકરીઓના શિક્ષણ વિશે શું માનવું છે.
હ અ મારા મત તો મુજબ દીકરીઓને પણ અ સમાન શિક્ષણ મળવું જોઈએ જેમ કે દીકરાઓને મળે કારણ કે શિક્ષિત મહિલા આખા પરિવાર ને એક શિક્ષિત બનાવે છે. અને મહિલાઓનું શિક્ષણ સમાજના વિકાસ માટે પણ ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો આર્થિક મુશ્કેલીને કારણે ભણી શકતા નથી. સરકાર અને સમાજે આવા વિદ્યાર્થીઓને મદદ કરવી જોઈએ
એકદમ સાચી વાત તમારી શિષ્યવૃતિ અને મક્ત શિક્ષણ જેવી યોજનાઓ ખૂબ યોગ ઉપયોગી હોય છે અને તેનાથી ઘણા વિદ્યાર્થી તેનું ભવિષ્ય પણ ઉજ્જવળ બની જાય.
હા શિક્ષણ આપણને સમય નું મહત્ત્વ પણ શીખાવે છે. અને મહેનત પ્રામાણિકતા તથા શિસ્ત નું મૂલ્ય પણ સમજાવે છે.
હા મને લાગે છે કે શિક્ષણ જીવનથી સૌથી મોટી સંપત્તિ છે.
હા હું પણ એજ માનું છું. પૈસા ખૂટી શકે પરંતુ જ્ઞાન ક્યારે ખૂટતું નથી. એટલે દરેક વ્યક્તિ એ જીવનભર કઈક નવું શીખતા રહેવું જોઈએ. શીખવાની પ્રક્રિયા ક્યારે બંધ થઇ જ જોઈએ નહી.
હા હા હા તમારી વાત સાંભળીને મને શિક્ષણ ન મહત્ત્વ વધારે સમજીવી પડ્યું
બ હા શું તમને લાગે છે કે શિક્ષણ માત્ર શાળા અને કોલેજ સુધી જ મર્યાદિત છે
ના બિલકુલ નહી સાચું શિક્ષણ તો આખા જીવન દરમિયાન ચાલતી પ્રક્રિયા છે એટલે દરેકે દિવસ કઈક નવું શીખવાની તક આપે છે
હા પુસ્તકો શિક્ષકો માતા પિતા અને જીવનના અનુભવો પણ આપણને ઘણું શીખવા શીખવા મળે છે આજકાલ લોકો ઓનલાઈન કોર્સ કરીને પણ નવી કુશળતા શીખી રહ્યા છે ટેકનોલોજી શિક્ષણ ને વધુ સરળ અને સુલભ બનાવ્યું છે
એકદમ સાચી વાત શિક્ષણથી વ્યક્તિમાં નિર્ણય લેવાની ક્ષમતા અને ઘણા બધા ચીજો વધી જાય છે
હા એ તો છે જયારે વ્યક્તિ પાસે યોગ્ય જ્ઞાન હોય છે ત્યારે તે દરેક પરિસ્થિતિમાં સમજદારી પૂર્વક નિર્ણય લઈ શકે છે એટલે શિક્ષણ આપણને સમસ્યાઓનો ઉકેલ શોધવાનું પણ શીખાવે છે અને મુશ્કેલ પરિસ્થિતિ માં પણ ધીરજ રાખવાની પ્રેરણા આપે છે
હમ મને લાગે છે કે શિક્ષણ વિના દેશનો વિકાસ થઈ શકી નથી
હું પણ એજ માનું છું શિક્ષિત યુવાનો દેશની સૌથી મોટી શક્તિ છે જો બધા બાળકો ને અ સારું શિક્ષણ મળે તો ગરીબી પણ ઘટી શકે કારણ કે શિક્ષણ થી રોજગારની સારી તકો મળે છે
હા અને શિક્ષણથી લોકો પોતાના અધિકારો અને ફરજો વિશે પણ જાણે છે અને સારા નાગરિક તરીકે દેશની સેવા કરે છે અને પર્યાવરણનું રક્ષા કરવા માટે પણ શિક્ષણ ખૂબ જ જરૂરી છે શિક્ષણથી આપ આપણે વૃક્ષોનું મહત્ત્વ પાણીની બચત અને સ્વચ્છતા ન મૂલ્ય સમજી છીએ
હા એટલે શિક્ષણ આપણને જવાબદાર નાગરિક બનાવે છે અને સમાજમાં શાંતિ એકતા અને ભાઈચારો વધારવામાં મદદ કરે છે
હા ઘણા મહાન લોકો નું જીવન શિક્ષણ ના કારણે બદલાયું છે તેમની મહેનત અને જ્ઞાન આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે.
હા વિદ્યાર્થીઓ એ માત્ર પરીક્ષા પાસ કરવા માટે જ નહીિ પરંતુ જ્ઞાન મેળવવા માટે પણ અભ્યાસ કરવો જોઈએ
હા હું સંપૂર્ણ તરીકે તમારી સાથે સહમત છું શિક્ષણ આપ આપને આત્મનિર્ભર બનાવે છે ચાલો પછી આપણે પછી ફરીથી વાત કરીએ મને તમારી સાથે વાતો કરીને આનંદ મળી જય શ્રી કૃષ્ણ
હા મને પણ આનંદ મળ્યો જય શ્રી કૃષ્ણ